તો.
હલો કેમ છે?
બસ મજા, તમે કેમ છો બધા ઘરમાં?
બસ હમ બધાની સારી હ બસ બધા મજામાં છીએ. કીધું ઘણા આ ટાઈમથી વાત નથી કરી તો ચલો યાદ કરીએ. કેવું કે આમ આપણી લાઈફ માં એટલા બિઝી થઈ ગયા છી, અને કે ઘણી વખત એમ યાદ કરતા હોઈએ. કઈ રીતે બાળપણમાં સાથે રમતા અને સાથે ટાઈમ સ્પેન્ડ કરતા એમ. ત્યારે કેવું સમય સમય હતો આપણી પાસે એકબીજા સાથે સ્પેન્ડ કરવા માટે. અને હવે ઘણી વખત યાદ કરીએ, મતલબ છોકરાઓ એના ફ્રેન્ડસ જોડે રમતા હોય એમના ફ્રેન્ડની જોડે. વાત કરતા હોય ને તો યાદ કરીએ કે આપડણે પણ આવા ફ્રેન્ડ હતા એમ. પણ વિચારીએ ખરા કે ફોન કરીએ, ફોન કરીએ પણ ત્યારે કઈક કામમાં બિઝી હોઈએ ને એટલે પછી એમ થાય કે પછી શાંતિથી કરીશું શાંતિથી કરીશું એમ કરતા કરતા ઘણો ટાઈમ જતો રહે છે કોલ કરવામાં.
સાવ સાચી વાત કરી તમે હું પણ હંમેશ તમને યાદ કરતી હોઉં છું. પણ સમય ક્યારેક મળે ને ક્યારેક ન મળે ને મળે તો એવો ટાઈમ મળે ને કે રાતના અગિયાર બાર વાગ્યા હોય ત્યારે પછી એમ થાય કે બધા સુઈ ગયા હશે હવે શું ફોન કરીએ. પછી નિનીરાતે વાત કરશું અને પછી ક્યારે આવતું જ નથી. એ બધાની લાઈફમાં આજકાલ એજ છે, આપડે નાનપણમાં જે હતા. અને હવે મોટા થયા પછી જે જવાબદારીઓ વધી ગઈ છે. એની તો કોઈ કેવાય ને આમ એન્ડ જ નથી. સમાપ્ત જ નથી થવાનું. ચાલુ જ રાખ્યા કરવાનું છે, મારું પોતાનું બી એવું જ છે પણ આપણે શું આપણે નાના હતા ને એ ટાઈમનો સમય એકદમ જુદો હતો. અને હમણાંનો સમય એકદમ આમ ભાગા દોડી વારો થઈ ગયો છે આમ. કેવાય ને કે છોકરાઓ બી રમવા જાય ને ત્યારે આપણને એમ થાય કે કેટલા નાના નાના બી જ્યારે રમે છે, કેવું સારું લાગે જોઈ ને પણ એ લોકોને બી ડાન્સ ક્લાસ મોકલો ને મ્યુઝિક ક્લાસ મોકલોને. ફલણા ક્લાસ છે, ને ઢીમકા ક્લાસ છે એમાં એ લોકોનો સમય જતો રહે છે. એમાં બી એ લોકોને જે આપણેે આમ નીચે જઈને ગાર્ડનમાં કે ગ્રાઉન્ડમાં. રમતા એવું એ લોકોને માહોલ હજી નથી મળ્યું. એવું મારું માનવું છે તમને શું લાગે છે? તમારા ત્યાં કેવું છે તમારા છોકરાઓનું
બસ તમારી વાત એકદમ સાચી છે, અમારે પણ એવું જ છે આ જે કેવું કં પીટીશન નો જમાનો જેટલો છે. કે તમે જો કંઈક આવી રીતે ક્લાસ નહીં કરાવો તો છોકરું પાછળ રહી જાય એટલે આપડણે કરાઈએ. એટલે એ લોકો આવા બધા એસ્ટ્રા ક્લાસ કર્યા કરે સ્કૂલ હોય સ્કૂલ નું હોમવર્ક હોય. એટલે જે ફિઝિકલ એક્ટિવિટી થવી જોઈએ અને જે નીચે છોકરાઓને રમવાની મજા હોય ને બધા. બીજા ફ્રેન્ડ્સ જોડે એ બહુ ઓછી મળે છે, વીકેન્ડમાં કેવી જ રીતે એ લોકોને ટાઈમ મળે. અને એ લોકોને લીધે કેવું આપણી પણ એટલી જવાબદારી વધી ગઈ છે એ જેટલા ક્લાસ જોઈન કરે એટલા ક્લાસ આપણેે મુકવા. લેવા જવાનું સ્કૂલે લેવા મૂકવા જઈએ. અને બાકીનું તો બધું ઘરનું તો આપણું રૂટીન હોય જ આખો દિવસ રસોઈ નાસ થાય એવું બધું બનાવ્યા કરીએ એટલે આમ કેવું આપણને એમ ટાઈમ જ નથી મળતો. અને આજકાલ છે ને છોકરાઓ પણ એવા છે કે એમને છે ને એકનું એક એકનું એક ભાવતું નથી એમ. આપડણે તો ક્યારેક જ પેલું બહાર ના નાસ્તા કેવું કઈ ભી લેતા. અને હવે બાર ના નાસ્તા એટલા બધા સારા પણ નથી આવતા કે તેલનું ખરાબ હોય કરીને આપણેે ઘરે નાસ્તા બનાવી રાખીએ છોકરાઓ માટે એમને. જે ભાવ તો એ અલગ અલગ રસોઈ બનાવી વેરાયટીસ પણ કેટલી છે. આપડે નાના હતા ત્યારે કઈ એટલી બધી વેરાયટી નહોતી કે ચો ડોસા બનાયા, પાઉભાજી બનાવે એવું આપણા મમ્મીઓ બનાવતા એમ. પણ આજે તો એટલું મલ્ટ કુઝિન ન પેલોું ક્રેઝ વધ્યો છે અને છોકરાઓને જંક ફૂડ એટલું ભાવે છે. તો આપડે કેવુ આખો દિવસ એમાં વિચાર્યા કરીએ યુ માંથી શીખ્યા કરીએ કે છોકરાઓને કઈક એવું હેલ્ધી આપીએ એમાં જ કંઈક ફેરફાર કરીને કે જેથી એની હેલ્થ ખરાબ ના થાય એટલે આપણો તો છે ને આખો સમય મને એવું લાગે કે બાળકો પાછળ પાછળ જતો રહે છે એવું લાગે એટલે આમ જવાબદારીઓ તો બહુ બધી વધી ગઈ છે શું તમાર શું કેવું છે
બિલકુલ સાવ સાવ ચોક્કસ તમે સાવ સાચી જ વાત કરી કે આખો દિવસ એમાં નીકળે જ છે અને જે તમે હેલ્ધી ખાવાની વાત કરી ને તો મારા છોકરાઓ પણ સાચે કહું ને તો છોકરાઓ પણ આપણેે પણ એવું ચટાકેદાર ખાવાની આદત છે આપણે નાના હતા એ સમયની વાત જુદી હતી બહુ તો એક ડબલ રોટી આવે કે આપડે વડાપાઓને એવું બધું ઘરે જ કરતા મને તો યાદ નથી કે અમારા મમ્મી પપ્પા ક્યારે છ મહિને એક વાર અમને હોટલમાં લઈ જતા અને એમા ફિક્સ મેન્યુ હોય કે આજ ખાવાનું છે પાઉભાજી પીઝા ત્યારે જમાનામાં તો કેવાય ને આમ પીઝા તો આમ જાણે ઓહો હો આ શું છે મતલબ કઈક કઈક દેખાયું એવું હતું એટલે એ અમારું ફિક્સ હતું છ મહિને એક વાર પપ્પા લઈ જાય હોટલમાં જમવા જવાનું ને હવે તો તમે જુઓ કે અઠવાડિયામાં બે વાર તો એમ જ કે પપ્પા બહારથી મંગાવો ને મમ્મી આજે બહાર જમવા જશું એટલે આખો દિવસ એ લોકો ન આવું આજે આ બનાવો કાલે પેલું બનાવો ને મારા છોકરાઓ તો શું છે કે એક તો છે ને મારો મોટો છે એ જીમ જાય છે એટલે એને તો પાછું પ્રોટીન વાળું જ ને સવારથી રાત સુધીમાં આટલું એનું એસી કિલો વજન છે તો મને એસી ગ્રામ પ્રોટીન ખાવું જ પડશે એમ એટલે હવે મારી મોટી ચિંતા એ થઈ ગઈ કે દિવસ નું એસી ગ્રામ પ્રોટીન ને આપડે તો એકદમ પ્યોર એકદમ શાકાહારી શુદ્ધ શાકાહારી એના હિસાબે આપણે પ્રોટીન કાઢવું એ પણ ઘણી બધી વસ્તુઓમાં મળે છે આપણને પ્રોટીન નથી મળતું એવું નથી પણ ઘણી બધી વસ્તુઓ એવી આવી ગઈ છે ને કે જે એમાં આપણને ઓછી માત્રામાં પ્રોટીન મળે તો હવે એની માટે મને પછી ઓલું સોયાબીનની વળીઓ કરવી પડે કે પછી તોફું કે પનીર નું કરવું પડે મગની દાળના ઢોસા કરી આપવું પછી ઓલું આપણું ફણગાવેલા મગ હોય ને કઠોળ હોય ઈ બધું એને આપવું પછી આપણું ડ્રાયફ્રૂટ તો આપણું હોય જ અને પછી દૂધમાં બી શું આજકાલ છે ને પેલા એવું બધું હતું નહી પણ હવે ઓલું સત્તું પાવડર તમને ખ્યાલ હોય તો એ બી બહુ બધું ચાલુ થઈ ગયું છે દૂધમાં નાખીને પીવો તો તમને આટલા ગ્રામ પ્રોટીન મળે ને ઇ બધું આખો દિવસ‌ ઇ મારું તો પ્રોટીન પ્રોટીન જ વિચારવામાં ટાઈમ નીકળી જાય છે. દિવસ રાત મન તો ખાલી રેસીપી જ જોયા કરું છું કે સેમાં કેટલું પ્રોટીન છે ભાઈ. તો મારા છોકરા ને વાંધો ન આવે એક્સરસાાઈઝ પછી ઘરે આવીને ખાવામાં બાકી શું કેવું છે તમારામાં કેવું છે તમારા છોકરાનું એઉજ છે. કે જીમ જાય છે ને એવું પ્રોટીન માટે કેહે છે કે નથી કેતો હમણાં એ
છોકરો તો નાનો છે પણ એમને ખાવાનો બહુ શોખ છે અને હું બને ત્યાં સુધી બહાર નું એમને નથી આપતી મતલબ આપણા મમ્મી પપ્પા એ જે છ મહિને કર્યું હતું ને એ હું એને મહિને બે મહિને એકાદ વખત આપ એટ દર વિક કે જવાનું કે જે બીજા છોકરાઓ ન હોય નેવું હું એ પેલેથી નથી કરતી નાનપણથી તો ઘરે બસ એ નવું નવું બનાવવાનું ને એમાં જેમ ટાઈમ જતો રહે એમ અને અમુક રેસીપી તો એવી હોય ને કે ફ્રેન્કી કે સિઝલર કે એવું બનાઇ એને. તો તો બપરના આપડણે લાગી પડ્યા હોય ત્યારે છેક રાતે જમવા ભેગા થાય એટલે અમુક વખત તેવું થાય કે આખો દિવસ મારો કિચનમાં જાય. અને એમ કેવું કે બહાર જઈએ ને ક્યારેક એમ થાય કે લોંગ ડ્રાઈવ પર જઈએ કે એવી રીતે જઈએ બહાર ની. ની ખડીએ ખરા વીકેન્ડ માં. પણ પેલા કેવું આમ બિંદાસ ફરતા હતા હવે તો બહાર ફરવા જઈએ છીએ ખબર છે કે ફરવા જઈએ. તો હાથમાં શોપિંગ બેગ તો લઈને જવી પડે કે રસ્તામાં કંઈ ફ્રૂટ શાક સારું દેખાણું તો લે. તા હો શું કરીને એટલે જવાબ મતલબ પેલા ફરવાની પેલા મો. શોકની પેલા જવાબદારી યાદ આવે છે એવી એવું અત્યારે આપણી જીવન થઈ ગયું છે એમ. અને હજુ જો કાલે જ હું યાદ કરતી હતી મને છે ને વરસાદમાં નાવું બહુ જ ગમતું હતું. તો જયારે પણ વરસાદ પડે ને એટલે ફૂલ વરસાદ હોય ને તો પણ હું અને મારી એક ફ્રેન્ડ હતી. તો અમે લોકો નાવા જતા રહેતા ટેરેસ પર અને ત્યારે છે ને કપડાં સુકવવાની આપણને ચિંતા ના હોય કે આપડે વરસાદમાં નાશું તો જે કપડાં ભીના થશે આપણે નો તો શું કાવા પડતા આપણી મમ્મીઓ એને. દમ ડ્રાય કરી કરી ને પછી તડકે નાખે ને વળી પાછી તડકો જતો રહે એને વાદળ આવે. તો અંદર લેન ફેન નીચે નાખે. આ રીતે એ આખો દિવસે એ કપડાં ફેરવી ફેરવીને આપડા સુખવી દે. એટલે આમ કેવું એકદમ જવાબદારી મુક્ત હતું ને એટલે ત્યારે એ નાવા જવું ગમતું હતું. નાવા જવું હજુ પણ ગમે. પણ હવે કેવું થાય કે એક કપડાં સુકાશે નહી ચલો છોડો ને નથી જવું આમ. એટલે જવાબદારી એટલી હદે વધી ગઈ છે ને કે અમુક વખતે તો એવું થાય કે આપણને જે વસ્તુમાં આનંદ મળે છે ને. એ પણ નથી લઈ શકતા તમારી સાથે આવું થાય છે ક્યારે‌.
અરે હંમેશા માટે મારી સાથે એવું જ થાય છે શું કહું તમને. જયારે પણ વરસાદ મારે તો શું હવે અહિયાં. અમારા બ એવા કઈ આપણે બંગ્લો ને ના હોય મુંબઈમાં રહેેવાનું હોય. તો ત્યાં તો ફ્લેટ સિસ્ટમ જ હોય એટલે ત્યાં તો એમ બી આપણે કપડાં સુકાવવા માટે એટલું બધું તકલીફ હોય એ ગેલેરીમાં નો નાખો ને ડ્રાય બાલ્કની માં ન નાખો ને. એટલી બધી રામાયણ હોય કેમ કે સોસાયટીના અમુક નિયમ હોય. કે બારી ની બહાર કપડાં સુકવવા દેખાવા ના જોઈએ તમારા જેમ ફોરેનમાં હોય ને બધી રીતિ રિવાજ એવી રીતે. તો પછી અહીંયા તો અમને એટલી તકલીફ પડે ને એટલે હું પોતે બી એવું જ કરું. કે મારા છોકરાને કોઈ બિલકુલ પાણીમાં ભીંજાડીને આવવાના નથી કપડાં કેમ કે કપડા સુકવવાના જ નથી એટલે હવે કપડા ન સુૂકે તો આપણે પહેરવા માટે બીજા ભલે આપણી પાસે હોય જ કપડાં એવું નથી કે કપડા ઓછા હોય. પણ ઘણી વખત એવું હોય ને કે રૂટનમાં જે પહેરાતા કપડાં હોય ને. હવે જો મારા છોકરાઓનું તમને કવું રૂટીન છે. તો એ સવારના શનિ રવિ નું કહું છું બાકી તો સોમવાર થી શુક્રવાર તો ભણવામાં જ હોય. ગળખરુ એટલે એટલું બધું વ વાંધો નથી આવતો. પણ શનિ રવિ તો જો હવે આજની જ વાત કરું શનિ વારની. તો સવારના પોરમાં નીચે દોડ્યો. પેલા નાઈ ધોઈન તૈયાર થયો અને પાછો નીચે દોડ્યો અને દોડીને પછી પાણી થી પલળીને આખો ઘરે આયવો હવે ઈ કપડા ધોવામાં નાખ્યા કેમ કે આખો નીચે પડ્યો એટલે માટી વાળા કરીને આવ્યો એટલે ધોવા જ પડે આપણને ઇ કપડાં ધોવામાં નાખ્યા હવે પાછું બપોરે મને કે છે મમ્મી પાછું નીચે રમવા જાવ. તો મેં એને સ ચોખ્ખી ના પાડી દીધી કે ના હવે. નથી જવું હવે સાંજ પડશે એટલે ત્યારે પાછો તૈયાર થશે. ત્યારે જવા દેવું પડશે કેમ કે કાલે રજા નો દિવસ છે એટલે રાત સુધી મોડે રાત સુધી રમશે. ઈ ભીંજાળી ને આવશે એટલે આવે થાય બીજી જોડી. અને હવે રાત્રે સુતી વખતે નાઈટ રેસ એટલે સવારે ધોવાની ત્રીજી જોડી એટલે એટલું બધું ત્રાસ લાગે છે ને જેમ તમે કીધું વરસાદનું એટલે વરસાદ પણ જોઈએ છે એના વગર બિલકુલ ચાલતું નથી. છોકરાઓને રમવા દેવા નથી. ઈ લોકો માનતા નથી, કપડા સુકતા નથી એટલે આખો દિવસ આપણને એ કામ કેવા ને મેન ટલી આપણને એકદમ સ્ટ્રેસ થઈ જાય કે ભઈ હવે કરીએ શું હા પાડીએ કે ના પાડીએ અને ના પાડીએ તો એના કારણો ક્યો અને હા પાડીએ તો આપડે તકલીફ માં પડી જઈ એટલી એટલી મુસીબત વાળું કામ છે ને. તો બસ જો ચાલ્યા જ કરે છે બોલો બાકી શું ક્યો છો?
બસ જો એવું જ લાગે કે હું નથી જતી પોતે વરસાદ માં નાવા પણ છોકરાઓને જવા દઉં છું કેમ કે આપણને એવું લાગે કે ભાઈ અત્યારે જે આનંદ ઉઠાવે જે મેં આનંદ ઉઠાવ્યો છે મારા બાળપણમા એ એ ઉઠાવે નહી તો ક્યારે ઉઠાવશે એટલે પછી એવું થાય કે ના જવા દઉં એટલે જવાબદારી તો મતલબ વધારે લઈ લઈએ આપડે પણ એનું બચપન છે એના પાસેથી છીનવાઈ ના જાય એટલે બસ એવુંજ ચાલ્યા કરે કે બીજાઓને મતલબ પતિનું છોકરાઓનું એ બધાનું તો કામ આપડે પૂરું કરી લઈએ પણ આપણને આપડા પોતા માટે મતલબ એવું થાય કે ટાઈમજ નથી રહેતો ઘણી વખત આવું થાય પણ એ લોકોને ખુશ જોઈએ એનો તો આપણને એમ થાય કે વાંધો નહી જવાબદારી લઈને પણ જોઈએ એ લોકો ખુશ રે તા હોય ને તો એ જવાબદારી પણ હોશે હોશે આપડે નિભાવી લેતા હોઈએ. બસ જો ચાલે હમ્મ.
કરી તો મેંને આ તો બધું ચાલવાનું છે સંસાર નો નિયમ છે ભાઈ. આપડે તો જે જવાબદારીઓ આયવી છે એને નિભાવવાથી છૂટકો છે બરાબર ને.
બરાબર.
સારું સારું ચલો ત્યારે મળ્યા પછી આપ
ઓ ચલ ચલો મળ આવી રિ તે ફોન કરતા રેજો જ્યારે પણ સમય મળે ત્યારે ચલો આવજો.
જી જી જી જી બાય આવજો.
આવજો.